હલો.
હાલો.
અવાજ આવ છે તમને બરાબર.
હા આવે છે.
હાં જય માતાજી.
હાં જય માતાજી હોવ તમે
બસ આ જમી લીધો કેવો છે વરસાદ તમારી બાજુ.
હા અમારી બાજુ રયે છે તમારા બાજુ.
અમારા બાજુ પણ કાલે રાતનો બહુ વરસાદ પડે છે. હજુ આજે બંધ છે, તમારે કેવો છે.
અમારે આયાજે જ બંધ થયો હમણાં
એવું છે કેવું સ્કૂલ બોલની તર જવો હશે હમણાં કેમ?
હા વારી કળ ની રજા છે.
બરાબર વરસાદ પડે છે, તો પણ ગરમી બહ લાગે છે, કે?
હા એ પણ છે ગરમી તો લાગે જ છે.
હ વાતાવરણ બહુ ચેન્જ થયા કરે છે બીમારીનું પણ અત્યારે બહ વધારે ઘટી ગયું છે વરસાદના કારણે
હા.
બોલો ત હ બીજું કઈ તમેમ?
તમે બોલો કઈ બીજું નવી વાત.
નવી વાત એ છે કે કાલે રાતે અમારે ગામના એક દાદા છે. તો આવી રીતના વરસાદ મેં એમાં પડી ગયા ને તો માથામાં વાગ ઓફ થઈ ગયા તો આ ખીરા એમને કઈ ખીરાત હો ત બરા હા. હા બોલોતા તમને મૂવી કે કઈ સિરીઝ નો શોખ ખો?
ના ના એ બર તો નહી અમને
નથી મૂવી ગમતી.
ના ના તમને કઈ ગમે.
અમને બધી જ મૂવી ગમે છે. હ બધી જ ગમે છે તમે છેલ્લો દિવસ મવી જોઈ?
હા એ તો જોઈ ને.
તમને કયો એમના એમાં એ ગમે છે કોણ ગમે છે એમાંથી?
એમાં તો બધા જ આપણા તો ફેવરેટ.
એવું છે વકી નું અનેને હ જેઠાલાલ પણ તમે જેઠાલાલ જોવ છો?
હા.
મજા આવે કે રીતે ચાલ જોવાની?
હા બરી.
એમાં જ થ તને ક એમાં એસી ગમે છે. જીથાલાલ માં હા.
મને તો વધારે તો દયા જ
ડયા વધારે ગમે બરાબર. મને એમાંથી વધારે શો નું ને એ વધારે ગમે પણ જેઠાલાલ ની એકશન કરે ને તે વધારે મને ગમે.
એવું છે.
હા.
બરાબર.
બોલો તો બીજું જમવામાં શું ભાવે તમને વધારે ઘરનું
ઘરનું તો અમને દાળભાત શાક રોટલી
એવું અને બાર નુ શું ભાવે છે
બાર નું તો મંચુરિયન વડાપાવ બધું જ પાનીપુરી
એવું છે પાણીપુરું તે એમે છોકરીઓની ફેવરીટ હોય
તો પછી
છોકરીઓ છોકરીઓને ગરમ વધારે ભાવે કે ઠંડી વધારે ભાવે તન કઈ ભાવે છે
મારા હિસાબ થી તો ગરમ જ વધારે ભાવે
બરાબર આપડ ઘરે એવી ઘેર ના બને પાણીપુરી કે બહાર બને એવી
હા સાાચી વાત
બરાબર છે બોલો તાર બીજુ
તમે બોલો કઈ બીજું શું જાણવા માંગો છો.
બસ અત્યારે તો કઈ નહી તમે ફોન વીના રહી શકો.
હમણાં તો ના રેવી શકાય.
કમ મોબાઈલ લઈને પેલા કેવું હતું ને હવે કેવું છે.
પેલા ને હમણાં માં બહુ ચેન્જ છે મોબાઈલ મોબાઈલ વગરનું તો જીવન પેલા ટીવી હતી હવે ટીવી છે પણ બધા મોબાઈલ જોવે છે.
હા પરિવારમાં પણ બહુ ફેરફાર થયો છે થાય.
હા
બરાબર.
હા બોલો બીજું કઈ
બસ આ વાતાવરણ ચેન્જ થયા કરે છે.
હા એ તો એવું જ
ચોમાસું અને ઉનાળો અને બધી મિક્સર જ ઠીયા કરે છે.
હા એ તો એવું જ લાગે છે હમણાં
જ તો હવે કારે ખબર નઈ પાછો વરસાદ પડે અત્યારે તો બંધ છે.
હા અમારે પણ બન જ છે અમનેં.
એવું છે.
કઈ રેસીપી તમને કઈ આવડે છે.
તમે બોલો ને મરે બધું જ આવડે છે બનાવતા
તમને વધારે કન્સાર ભાવે છે કે દાળભાત વધારે ભાવે
એમ તો મને દાળભાત જ ભાવ છે પણ મને કંસાર નો સ્વાદ એમ તો જો કે વધારે સારો લાગે છે
બરાબર છે તમે ઘરમાં કોણ કોણ રો છો
અમારા ઘરમાં મેં મારા મમ્મી પપ્પા અને મારા ભાઈ બહેન.
બરાબર અત્યાર તો પાછા તહેવાર ચાલુ થશે એમ એટલે મજા જ આવશે અત્યારે વ્રત ચાલુ થશે એટલે પાંચ દિવસ ફરવા જશો કેમ.
હા વરી
તમે વત કરો છો.
ના ના મારે ગૌરી વ્રત પત્યું
બરાબર તમે વ્રત નથી કરતા એમ ને હજી
ના ના હમનાથી નહી
તમને કયો તહેવાર વધારે ગમે
મને તો ગણેશ ચતુર્થી ને જન્માષ્ટમી
એવું છે ને.
ને તમને કયો વધારે ગમે
મને ગણેશ ચતુર્થી ને નવરાતી વધારે ગમે છે.
હા એમ તો ઘર છોકરીઓ અને નવરાત્રી ફેવરિટ જ હોય
હા દરરોજ અલગ અલગ કપડાં પહેરવાના એટલે બધાને મજા તમે ગામમાં જ નવરાત્રી કરો કે બહાર કરવા જાઓ છો?
ગામમાં જ અમારે તો
બરાબર તમારા ગામમાં થાય છે એમ?
હા બધા જ તહેવાર ઉજવામાં આવે અમારા ગામમાં
બરાબર
બોલો તાર બીજુ શું કરો તમા પપ્પા નોકરી?
પપ્પા ઘરે છે હમનાં
બરાબર બધા ઘર માં મજામાં?
હવ તમારા ઘરમાં?
બસ અમારા ઘરમાં બધા મજામાં છે બસ જમી પરવારીને બેઠા છે.
એવું છે.
હા અત્યારે તો બધે ખસે પાણી ભરાઈ ગયું છે સુરત બાજુ તો.
હા હા ન્યૂઝ.
તમે સમાચાર જોતા હશે ને.
હા જોવાના ને જ નતા
સમાચાર માં ઘણું બધું શીખવા મળે છે કે
હા
લાઈબ્રેરીમાં પુસ્તકો પણ આવે છે ને સ્કૂલ માં.
હા આવે છે ને.
એમાં પણ ખાસું બધું જાણવા મળતું હશે બરાબર. કઈ બીજું?
બીજું તમે બોલો કઈ?
અત્યારે પાછું રેપ નું પણ બહુ ચાલે છે કે બહુ જાણવા મળેલું છે.
હા હા સાાચી વાત.
એ હવે કાર્ય પૂરું થાય આવડા ભરૂચમાં જ એક ખાસા બધા કેસ હતા્
હા ન્યૂઝમાં આવેલું છે પણ.
કઈ કઈ જગ્યા એ હતું એ તમને ખબર છે?
થોડી થોડી જાણ છે બહુ.
થોડી જાણ સાથે બોલો ને વાંધો નહીં.
હમણાં ખાલી એ પેલું તેર વર્ષ છોકરી જોડે રેપ થયેલું એ ખબર છે અમને.
હા બીજું કઈ?
બીજું તો બઉ અમના ન્યુઝ જોયા નથી એટલે જાણવા નથી મળ્યું.
હા એ ખાસું બધું ચાલે છે એમને ખાસી ભી લટકાવવામાં આવેલા હતા.
હા એટલે તમને ખબર હોય તો થોડીક સ્ટોરી કહેજો ને અમને.
હા એ એજ એ લોકોને વહી ક્યા તો એ લોકોને બધાને ફાસી લટકાવામાં આવ્યા હતા. એ ન્યૂઝ પણ આવેલી ને ટીવી માં. આપણી બાજુ તો ઓછુ છે પણ એમની બાજુ તો બહુ બધું ચાલે છે આવું સુરક્ષિત નહી છોકરીઓ એ બાજુ તો.
હા
તો
એ જેમ બને તેમ પટે તો સારું છે એમ.
સાચી વાત છે સાવચેતી નથી આપણા ગુજરાતમાં બહુ.
હા હા.
છોકરીઆનું એટલું બધું આવે છે તો વાત નઈ રિક્ષામાંથી એવું ઉપારી જાય છે, સ્કૂલમાંથી ઉપાડી જાય છે.
હવે છોકરીઓને બહાર જતા પણ બી
હા લાગે હા કારણ કે રેપ નું જે એટલુ બધું વધી ગયું છે તો છોકરીઓ ને નીકરવું જ કેવી રીતે નજર જ બધા ને એવી હોય છે
હા એ પણ છે
તો અત્યારે તો આ બાજુ લાઈટ બાઈટ પણ બહુ જાય છે જો ને વ વરસાદના કારણે
હા એ તો અમારા બાજુ એવું જ લાઈટ જાય આવે એવું જ
અમારે પણ એવું જ હતું કાલે રાતે તો થોડું ગઈ હતી પણ પાછી નહી એવી ઇન્વેટર છે એટલે વાંધો ના આવે
એવું છે
હા બાકી વરસાદ તો બહુ પડે છે અત્યારે તો ચાર મહિના લગીને આવું જ હવે
હા એ તો શું કરવાના આપ તબન
હા બસ વાતાવરણ જ એવું છે એમ પવન પણ મસ્ત તમને કેવી જગ્યા પર ફરવાનું ગમે
મારા બસ એવી જગ્યા જ્યાં શાંતિ હોય ને મસ્ત પવન જેવો આવતો હોય બસ અમે તો હું પેલા તો દ્વારકા જઈને આવી
તમને દ્વારકા વધારે ગમે ફરવા જવાનું
હા દ્વારકા સૌથી વધારે
બરાબર બીજે
દ્વારકા પછી દમણ જોયું હોય ત્યાં સાપુતારા બધે જ હા ને તમે ક્યાં ક્યાં ફરી આવ્યા
મેં પણ ખાાસી બધી જગ્યાએ ફરેલી છું અ સાપુતારા ફર્યું છે જુનાગઢ પછી ગિરનાર પણ ગિરનાર આમાં ઉપર નથી ચડ્યા ગિરનાર પેલા ઉપર ચાલવાનું હોય ને એમ પાવાગઢ ચોતીલામ
હા
ખાસું બધા સ્થળ ફરી આવી છે તમે કયું બાકી છે ફરવાનું જવાનું
મારે
હા
મારે હજુ અંબાજી બાકી છે પાવાગઢ બાકી કે છે વરા બાકી છે સ્થરો
બરાબર મજા આવે સાપુતારા તો અત્યારે વાતાવરણ એટલું સારું છે એટલે સાપુતારા તો મજા આવી જાય કેમ
હા સાચી વાત
કે સાપુતારા ફરવા જેવું લાયક છે ત્યાં મેગી ખાવાની ત્યાં મેગી ખાવાની એટલે મસ્ત
હા
જો ગિરનાર ને તમે જોયું ગિરનાર ગિરનાર જોયું તમે
ના ના એ પણ બાકી જ છે હજુ
હજુ બાકી છે રાજકોટ બાજુ હજુ બાકી હશે હેને તમે વીરપુર એ બાજુ સ્કૂલમાં ફરવા કયા કયા સ્થળ લઈ ગયેલા સ્કૂલ માંથી ક્યાં લઇ ગયેલા
સ્કૂલ માંથી તો અમને રાજસ્થાન બાજુ જ લઇ ગયેલા અમના તો
એવું છે બીજે બરાબર હજુ બાથે બાકી છે તમારા
હા હા હવે આ વર્ષે પ્રવાસ જવાનો હશે ત્યારે કરશે
બરાબર રસજસ્થાન મા તો મોજરી નેવું પાછું વધારે સારું મળે
હા.
બરાબર છે, બોલો ત્યાં બીજું
બીજું બોલો તમે કઈ
કઈ સ્થળ વિશે કઈ પરિવાર વિશે કઈ બોલો તમ તમને કયો કલરને એવું વધારે ગમે
મને તો બ્લુ વરી બ્લુ અને બ્લેકને
બરા મને રેડ અને બ્લુ
એવું છે.
હા તમને સાડી પેવા વધારે ગમે કે પેન્ટી શર્ટ નેવું
સારી ગમને તો
બર મને પેન્ટી શર્ટની એવું વધારે પહેરવાનું ગમે છે, અમણાં તો હાલ તો
એવું એવું છે, તમારો અભ્યાસ કેટલો
મારો અભ્યાસ પૂર્ણ થયો છે, અમને તો હાલ જોબ કરવાની
એવું છે.
હા. તમારી બાજુ કેટલી શાળાઓ છે.
અમારા વિસ્તારમાં તો ખાસી છે, દસ પંદર જેવી ગુજરાતી માધ્યમિક શાળાઓ
એવું છે.
હા.
અત્યારે તો એટલું બધું પાણી ભરાઈ ગયું છે, બધાને ખાવાનું પણ અમને તો બો પ્રોબ્લેમ પડે છે. બધાના ઘરમાં પાણી આવી ગયું છે, એમ તમારી બાજુ થી મદદ કરો છો એ બાજુ બધે
હા હા અમ અમારા વિસ્તારમાં એક બે જણ છે, ત્યાં મદદ કરે છે, આવા ગરીબોની
હા તમારી બાજુ આશ્રમ નેવું હશે ને બધું?
હા હા એક આશ્રમ છે, અમારા નજીક
નજીક બરાબર છે, સેવા તમને સેવા કરવા બો ગમે સેવામાં શું ગમે તમને વધારે
એટલે જે ગરીબોની પાસે કઈ વસ્તુ ના હોય અનાજ ના હોય તો અમે એ આ પીએ એમને ગરીબોને
બરાબર બીજું કાઈ હ
બીજું એમને કઈ કપડાંની કઈ વ્યવસ્થા જોતી હોય કઈ એમને રહેેવાની જોતી હોય વ્યવ થ અમે આપીએ છે, એવું
હા તમારા બાજુ આવતા હશે નેમ બરાબર એ આપડે કરવું જ જોઈએ એ આપણને ઘણું ખ ફળ મલે
હા.
બરાબર બોલો ત બીજું હવે આપણે થોડીક મિનિટ પૂર પૂરી થવા આવશે
હ હ.
બોલો તાત બીજું